હા જી અમે જી ઓ કંપની માંથી બાત કરીએ છીએ તો તમારે નેટવર્ક બરોબર હાલે
બસ
અચ્છા વરસાદ પાણી ના નેટવર્ક હાલતા નહિ.
હા ભાઈ હા
હમ હમ તમારે જેવ હામુ નથી ને અમારે
સાચી વાત ભાઈ સાચી વાત
હા મોટા માણસો
કઈ મોટા
બોલો ક્યા પોયગો પ્રોજેક્ટ.
બસ તમારું નામ અને મારું નામ લાવ.
હમ હમ રાખી લાવ.
વિચાર કરો તમારું નામ હું કયા નંબર પર નાઈન્ટી ફોર પર લખું છુ નાઇન્ટી ફોર સોરી નાઇન્ટી ફાઈવ મારું નાઇન્ટી ફોર પરશેટ આ નાઇન્ટી થ્રી નાઇન્ટી ફોર હા. હા
ચાલોખો ચાલોખો.
બીજા એક જણ જોઈન્ટ થવાના છે બરાબર
હમ.
એને કીધું છે તમે એક્ટિવ છો કે હા. ઓય બીજો એક પ્રોજેક્ટ છે તમારે એમ પર કામ કરવું છે. હું કરવાની છું એટલા માટે કઉ છું. મારે કેવું કે તમારે કરવું હોય તો મને કોઈ વાંધો નથી કરું છે.
હમ હમ.
હું પેલા શીખું બરાબર કેમ કે હજુ મને નઈ ખબર એના વીશે. કાલે મિટિંગ હતી પણ મેં અટેન્ડ નથી કરી
ઈ જ વાત છે આ.
શું.
એકે કિલો આ.
હરે શું છે ભાઈ તમારે શાંતિ થી વાત કરવી છે કે નહી કરવી મને એમ કો.
બોલો.
નાઈટી સિક્સ શું નામ હતું એનું હ માનવ
આદીમાનવ.
માનવ નુ પપ્પા નામ તો મને યાદ નહિ ઈશ સરનેમ તો ખબર તમે વિચારો આ માણસ છે ને હું કેટલા માં હમ કદાચ દસમાં પહેલા થી માર જોડે છે વિચાર કરો
આવી
તા પછી એક્ટિવ નથી હજી એક્ટિવ નથી. હજી બિચારા ને એકટિવ કરાવવાનું છે એ મને કે છે કે મને કીધું કેમ ન પેલા આટલા બધા પ્રોજેક્ટશ કર્યા તો અલ્લાભાઈ પેલા ખ્યાલ જ નોતો.
અમારા પાસે કોઈ છેને હમ.
છું
હારુ હારુ.
બોલો તમારે શું કેવું.
કાઈ નઈ પ્રોજેક્ટ જ કરવાના છે હવે.
બરાબર શાભાસ.
તાવડા આપડે કામ હું છે હવે નઉ.
હા એટલે તો મેં તમને કીધું ભાઈ. હવે જો પેલો તો કોલ કરશે ખબર નહી કરશે નહી કરે. બીજો એક જણ છે અને
હમ.
બીજો જણ છે એટલે બેતા જણ છે ટોટલ જેને કીધું છે મને રિસ્પોન્સ આપ્યો છે. હવે લોકો કે છે કરવાનું જો કરે તો ઠીક એ લોકો ના નામ યારમાં નામ લફતા ફાવે
હાલો હાલો.
સારું હારું શું સારું સારું શું હોય ભાઈ.
એ એજ વાત છે આગળ ઓલા એમ કીધું ને કે મારું કઈ નક્કી એવું નથી હું પણ એ કેવાનું કીધું આ જઈશ તો કધું મારે છે ને
તો કહી દો તો નામ
નહી નહી ટાઈમ કા દો
બસ ગુડ કરો ને યાર માપ ભરોસો રાખી ને કરો.
અરે ની પણ આમાં બધી વસ્તુ ભેગું થાય ને તો એમાં ટાઈમ મળે ન મળે ઈ પ્રમાણે બાકી તો કા ટાઈમ કાઢ લે ને એ કરવામાં કઈ વાંધો ને
કશું નહિ એટલું બધું હેવી કામ નહી બસ ખાલી તમે છે ને અડધો કલાક આપશો ને આ કામ ને તો એનો જ છે બસ ખાલી જમ્પો આ ટાસ્ક રહેવા દેવો પડશે આપડે આ ટાસ્ક પૂરો તો કરવાનો જ છે ત્રીસ કોલ વાળો. પણ એના પછીનો જે ટાસ્ક છે ને એ તો તમારે બધું જાતે કરવાનું છે હું ખાલી કહીશ તમને કેમનું કરવા. બહ જ હેલુ કામ છે નહી આપડે કશો ખાલી અડધો કલાક કાલમાં ફ્રેન્ડ ખાલી દસ મિનિટ કરી ને. એમાંને બસો ઉપર પૈસા કાપી નાખ્યા બરાબર એટલે આપડે ખાલી છે ને બસ થોડીક મહેનત કરવાની છે.
હમ હમ.
હવે પેલામાં આટલી કરી છે તો પછી આમાં નઈ થાય.
હમ હમ કેમ નહી.
બસ તો ભાઈ શાંતિથી કામ કરો.
હમ હમ ઓ તો કેતો કે અમે ગેમમાં આવી ગયા.
શું.
હવે ગેમ ડાઉનલોડ કરી લીધ એમ કોઈ કતુંને.
કોક હું જ કેદીથી કોક શું.
બરોબર છે.
કેમ કઈ ખુશીમાં ડાઉનલોડ કરી શું.
હે એવી અફવા કોણ પેલા કે અમે ગેમ ડાઉનલોડ કરી
હું જ કઉ છું અફાવા કોઈ ફેલાવતું નહી.
આમે ગેમ રમતાને અમે ગુડ બોય.
સારું કહેવાય.
આ ગેમ ડિલીટ કરે ને કેટલા દિવસ થયા ગેમ જ ડાઉનલોડ થયું.
અ બરાબર સારું બહ સારું કેવાય માણસ સુધરી ગયા.
સુધરી ગયા અરે મારે એવી રીત છે કે મારી આઈડી છે. હું કે.
દસ મિનિટ થઈ જાય ને એટલે આપણે ફોન કાપી નાખીશું પછી તમે મને કરજો એટલે તમારો ભી ટાસ્ક પૂરો થાય બરાબર
ઓકે.
અ
મારી આઈડીને એલ્વીસ ભાઈને આપેલ છે. ઈ આઈડી લોગિન કરીને આવે.
બરાબર.
હ બધા નજરો હું જોહા ના
હમ.
હમ હમ તમારે હાંરું છે પ્રોજેક્ટ ચાલુ હે
મેં તો બે એક પ્રોજેક્ટ તો પતાય નાખ્યો આ બીજો પ્રોજેક્ટ છે
હા પેલા પ્રોજેક્ટ પતાય નાખો પછી અમને પતાય નાખો
મેં મેં તમને કીધું તું તમને કીધું તું કરવાનું પણ તમે મારી વાત નથી માની
માની નથી કે કીધું નતું
ઓ માણસ મેં તમને કીધું તું પણ એ જે પ્રોજેક્ટ હતો ને જે પેલો શ સ એમાં કેવું હતું કે લેપટોપ કમ્પલસરી જોઈએ એટલે મારી જે પેલી ફ્રેન્ડ છે ને જે હું કઉ છું બેસ્ટ ફ્રેન્ડ એને એને બી આ પ્રોજેક્ટ કરવો તો પણ કેવું હતું કે એની સાથે લેપટોપ નોતું એટલે એનથી પ્રોજેક્ટ થાયો નોતો એટલેં તમને આ કોલિંગ વારું કીધું હતું કે તમારે કરવું છે આ પ્રોજેક્ટ જે ફોનમાં થઈ શકે કીધું મને ભરોસો નથી આ નહીં પેલું નહીં મને ના તમને બધું જ કીધેલું છે
અરે તો એને કોલિંગ વાડું નું કઉ ન
કોલિંગ વારૂ તમે ના પાડી તી તમે મને એવું કીધું તું મને ભરોસો નથી
અરે પન એને કોલિંગ વાળું નું કવ ને એમ કવ પ્રોજેક્ટ
કો અલા એ કરે જ છે
હું વાત કરહ
હા એ કરે છે એ ના કરે એવું બને
કેવું છે તો અમને આપો અમે વાત કરીએ
ના
ના ના અરે નઈ અરે હમજાવશે ની અમને થોડુંક
હું છું ને સમજાવા માટે એને સમજાવાની જરૂર નહી
પડે ને અરે થોડો ઘણો તો ફર્ક પડશે ને
ના બિલકુલ ભી ની પડે અને સમજાવાનું શું છે તમને બધું ખબર જ છે
અરે પહી હમજાવા તો કંઈક હમજે થોડું ખબર પડે તવધારે એમ
માર ખાવું તમે
અલે યાર આ કોલ કેમ સ્પીકર પર હવે ની થતો ઓય તમને હું એક આઈડી સેન્ડ કરું મારે એના વિશે જાણવું છે તો તમે જાણી શકશો કેમ કે એને હિલુભાઈ ફોલો કરે છે અને મને ડાઉટ છે કે કોક માં ઓળખીતું છે જેને મારું નામ બી ખબર છે
મોકલ તો
હા મોકલું અમણાં મોકલું આ કોલ પતે એટલે કેમ કે પછી કટ થઇ જશે મને ડાઉટ છે આજે એને મન મેસેજ કરો અને કે છે કે આ પેલો તો એને મને નામ ખબર છે એટલે મને ડાઉટ છે કોણ છે ખબર નથી પડ એવું મને કે છે કે એ જાણે છે મને હા પેલાની ચેટિંગ હતી અમારી તો મન ડાઉટ એ છે કે એ નામ કેમનું ખબર
હમ
અને એને મને છે ને પેલા વિશે પૂછ્યું કે તને એની યાદ આવે છે એમ
હમ હવે આ ભુજતી આગમાં ખીડ નાખવાનું કામ કોણ કરે છે
ખબર નઈ એ જાણવું છે મેંને પૂછું. ના સબસ્ક્રાઈબર છે.
અરે ભાડમા ગયું સબસ્ક્રાઇબર તું બ્લોક કર દે એને.
એવું હું કોઈને બ્લોગ નહી કરતી તમને ખબર તો છે.
હા એ એમને ખબર છે બ્લોક કરી દે.
ના.
. અને મઝા નો આવે.
એટલે એમ કઈ ચિંતા નહી બસ મને ડાઉટ છે. કે કોણ છે બીજું કઈ નહી બસમાં જાણવું છે.
હા બાકી પા ફ્રીમા હોલમાં જવાનું થતું ની હો કે આ ઈમોશનલ થઈ ગયા આમને તેમને.
હા-હા હું તમારી જેવી રહી.
લે-લે મારી જોઈ
હા હું તમારે જેવી નહી કે પાછી જઉ.
તો અમે કોણ પાછા ગ્યા.
તમે ગીયા તા ને એ તો માર લીધે બચ્યા છો નીકર તો તમે તો નાહી ગયા હોત.
ના થી ગીયા કઈ. અમને બધી પેલેથી પહેલેથી પહેલેથી બધી ખબર હતી અમને.
હા કુછ ભી ના બોલો મને બધું ખબર છે હું ઓળખું છું તમને.
આઈ થઈ ગીયો તો.
ગીયા તા અડધું ગીયા તા અને પછી એ તો માર લીધે.
તો હું ના પાડ દેતી એમ.
શું-શું ના પાડી દીધી.
અરે કાંઈ ગીયા નતા. તો પછી બે ગુંઠા મારી ક્યાં. . એ હા થોડી વારે ફોન કરું તને.
ઓય દસ મિનિટ થઇ ગઈ હું ફોન કાપું છું અને તને તમે પછી મને ફોન કરો.
આગડી કરુ કે થોડીક વારમાં.
અ ત્યારે જ કરો કરો કરો તમે બીઝી હોય તો પછી કરો.
ના રે કરવાવા
હા તો બસ.
કરું હવે.
એક મિનિટ ઉભારો.